હલો
હલો
હા મિત્ર મારો અવાજ આવે છે
હા મિત્ર આવે છે
શું કરી રહ્યા છે શું ચાલે છે જીવનમાં
બસ બરાબર ચાલે છે જીવનમાં અને હાલમાં તો હું તમારી જોડે વાત કરી રહ્યો છું તમે શુ અ તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે
હા મિત્ર એ તો મારા જીવનમાં એમ તો સારી ચાલી રહ્યું છે પરંતુ અ મારે તને એક વાત એ મિત્ર સમજાવાની હતી કે શું તું મિત્ર રમત ગમત વિશે શું ક કશું જાણે છે મિત્ર
હા મિત્ર રમત ગમત વિશે તો બઉ ખુબ જાણું છું જેમ કે આપણા જીવનમાં રમત ગમત ન મહત્વ ખૂબ જ જરૂરી છે જો આપણે રમત ના ના હતા ત્યારે કેટલા બધા રમત રમતા હતા સંતાકુકડી રમતા હતા, ક્રિકેટ રમતા હતા. હાલના જમના હાલના જનામા પણ ક્રિકેટ રમતા જ હોય છે. પણ સંતાકુકડી રમતા હતા. બરફ પાણી રમતા હતા. અને આઉટ આઉટ રમતા હતા એવી ઘણી બધી રમતો આપણે રમતા હતા. અને હા પહેલાના જમાનામાં લોકો પણ એટલા રમત રમીને એટલા તંદુરસ્ત ફિટ રેતા હતા કે એ લોકોમાં કઈ બીમારી જેવી કઈ નામની વસ્તુ જ નથી આવતી એ લોકો એવા તંદુરસ્ત રહેતા હતા રમી એ રમત ગમતમાં એટલે કુશળ હતા કે એ લોકો ચેમ્પિયન રમી રમીને ચેમ્પિયન પણ બનતા પરંતુ મિત્ર હાલના સમયમાં એવું થઈ ગયું છે કે મોબાઈલ મોબાઈલ આવ જેવું ઉપકરણ આવવાથી એવી નવી-નવી ટેકનોલોજી આવવાથી હા હાલના સમયમાં રમત ગમતનું મત મહત્વ તો ખુબ જ ઓછું થઈ ગયું છે. તો મિત્ર આ રમતગમતનો ઓછો થવાના કારણ વિશે તમે શું જણાવી શકશો.
હા મિત્ર એ તો તમે વાત કરી તે તો તદ્દન સાચી છે જો મિત્ર પહેલાના સમયમાં આપણે એક વિચાર કરીએ આપણે એ અ પાસ્ટ ટ એટલે પાસ્ટમાં એટલે ભૂતકાળમાં જયારે આપણે એક આપણે વિચાર કરીએ મિત્ર. જો પેલાના લોકો તમે વાત કરી તે વાત સાચી છે. નાના બાળકો જે હતા એ લોકો નાના બાળકો જયારે હતા એ પેલા પેલાના સમયમાં જે નાના બાળકો જયારે મોબાઈલ ઉપકરણ ના આવ્યું ત્યારે લોકો પોતાના જીવનમાં કેવી રીતે ઉત્સાહ અને પોતાના જીવનને કેવી રીતે ફિટ રાખવા માટે લોકો સવારે ઉઠીને ચાલવા જતા હતા. પોતાનું માઈન્ડ ફ્રેશ રાખવા માટે તે લોકો ઘણી કસરત કરતા હતા એ તો મિત્ર રમત ગમતનો જ એક ભાગ છે. જો એવું તમને એટલે મારે એવું કેવાનું કે પહેલાના સમય આટલું બધું કરતા હતા અને રમત ગમતમાં ખોખો, કબ્ડી રસ્સાખેચ એ બધી હેન્ડબોલ ખોખો એ બધી જ એમ ગણવામાં આવે ને પછી એ લોકો એના દ્વારા લોકો ફિટમ ફિટ રહેતા હતા પરંતુ સમય જતા અને ટાઈમ જતા મિત્ર હાલના આપણે તમે વાત કરીએ એ પ્રમાણે હાલના યુગમાં એ આપણે એક વિચાર કરીએ ત્યારે જે રમત ગમત છે મિત્ર એ તો મિત્ર જીવનનો એક મૂળ પાયો હોવો જોઈએ આપણે સરકાર દ્વારા કેટલીક એવી ખેલ મહાકુંભ છે પછી ઈન્ટર ઈન્ટર જિલ્લા કે પછી એમ કરીને જે રમતો રમવામાં આવે છે એમાં પણ ચોક્કસ ભાગ લેવો જોઈએ પરંતુ મારે માત્ર એવું કહેવાનું છે મિત્ર કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ એ કેવી પણ પ્રકારની વ્યક્તિ હોય એ પોતાના જીવનમાં જો રમત-ગમતનું ધ્યાન રાખે અને રમત-ગમત દ્વારા પોતાના જીવનમાં આગળ એ પોતાના જીવનમાં એકને એક રમત જો હોય મિત્ર તો ચોક્કસપણે એ એ રમત-ગમત ના ક્ષેત્રે આગળ વધી શકે છે. અને ચોક્કસપણે એ ચેમ્પિયન થઈ શકે છે મિત્ર. જે ચોક્કસપણે ચેમ્પિયન થઈને પોતાનું દેશ કા તો પોતાનું વતન એ આગળ રોશન કરી શકે છે પરંતુ હાલના યુગ માં જે બાળકો છે એ વારંવાર કેમ બીમાર પડે છે એનું મિત્ર એક જ કારણ છે કે જે બાળકો છે એ મોબાઈલમાં લાગી ગયા છે અને મોબાઈલ ના કારણે બાળકો બા હાર કોઈ રમવા નીકળતું નથી અને કોઈ રમતું પણ નથી જેના કારણે જે તકલીફ અને રોગોને એમ કરીને આવે છે તો એ એના જ કારણ છે કે જે આપણા જીવનમાં પરસેવો નીકળવું જોઈએ આપણા શરીરમાંથી પરસેવો નીકળવો જોઈએ એ પરસેવો નીકળતું નથી. અને તેને કારણે પરસેવો નીકળવાના ના નીકળે તો આપણમાં રોગોમાં આવવાની શક્યતા ઘણી મિત્ર વધારે હોય છે. એમાં મિત્ર તારે શું કહેવાનું છે.
જે તમે વાત કરી એકદમ સાચી છે. મારું આમાં એટ એટલું જ કેવાનું છે કે એ હાલના સમયમાં જે નાના બાળકો છે, જે રમવા નથી નીકળતા ને માત્ર મોબાઈલ જોવે છે એ લોકોમાં છે ને બીમારીઓ ઘણી બધી ઉત્પન્ન થઈ શકે છે. જેમકે એ લોકોની ફિટનેસમાં પણ ઘણી બધી પ્રોબ્લેમો આવી શકે છે. હાલના અહ નાના-નાના હોય ત્યારે કશું ખબર નથી પડતી, પણ જેમ-જેમ ધીરે-ધીરે મોટા થતા જશે ત્યારે એ લોકોમાં ઘણો શરીરમાં ફેરફાર થતો જાય છે. અમુક લોકો જાડા થતા જાય છે, અમુક લોકો પાતળા થતા જાય છે, અમુક લોકો એમ એકદમ રોગોથી ભરાઈ જાય છે, અમુક લોકોને કઈ ખાવાનું નથી ભાવતું ને એવી ઘણી બધું એ લોકોમાં બદલાવ ફેરફાર આવી જાય છે. જેના કારણે એ લોકોને રોગોથી જૂં ઝૂઝવું પડે છે. માટે મારે તો આટલું કહેવાનું છે કે એ લોકોએ પોતાના જીવનમાં મોબાઈલને છોડીને માત્ર મોબાઈલનો ઉપયોગ કરવો જરૂરી છે એ હું માનું છું, પરંતુ એટલો ઘણો બધો ઉપયોગ કરવાની જરૂર નથી કે એ આપણને નુકસાનકારક બને. એ માત્ર થોડા સમય માટે ઉપયોગ કરવાનો છે, પછી આપણે આપણે જીવનમાં રમવાનું પણ ઘણું મહત્ ત્વનું છે, એટલે રમવા પણ બહાર નીકળવું જોઈએ. મારું એટલું કહેવાનું છે, કે રમવાથી એ લોકોની ફિટનેસમાં વધારો થાય, તો એ કશું એટલે એનો ઘણો ઉપયોગ છે એમ. એ કશું અહ દુરપયોગ નથી, એ આપણ માટે લાભકારક જ છે. એટલે એ મોબાઈલ નો ઉપયોગ થોડો કરે અને વધારે રમવા જાય એ એ લોકો માટે સારું કેહેવાશે. અને આજના સમયમાં તો ખેલો ઈન્ડિયા તમે કીધું તેવું ખેલો ઈન્ડિયા, ખેલ મહાકુંભ, ખેલ મહોત્સવ, એવા ઘણા બધા વિશ માં એ ઘણા બધા એવા યોજનાઓમાં એ લોકો ભાગ લઈને એ લોકો આગળ વધી શકે છે રમતોમાં ભાગ લઈને, અને પોતાના દેશનું ગૌરવ કરી વધારી શકે છે. માટે પર પરંતુ હાલના સ મયમાં તો એવી બધી મ એ બધી એવી બધી સ્પર્ધાઓમાં વધાર પ વધારે પ્રમાણમાં ભાગ માત્ર ગુ ગુજરાતના વિસ્તારમાં વધારે લોકો ભાગ લે છે, આવા રમતો રમતોત્સવમાં વધારે ભાગ લે તા હોય છે. તો મિત્રો શું તમે એના વિશે અગાડી જણાવી શકશો?
હા મિત્ર. હું પણ પેલા નાનો હતો ત્યારે કેટલીક એવી સ્પર્ધાઓમાં ભાગ લેતો જેમ કે બસો મીટર છે, પછી ચારસો મીટર, પંદરસો મીટર એમાં મિત્ર ભાગ લઈને પછી કોઈ અહ તાલુકા નેશનલ લેવલે જઈ અને પછી ત્યાં કેટલાક પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે. જેના કારણે અમને તો ખબર પડ્યું કે જે રમત ગમત નું મહત્વ છે એ ઘણું જ સારું અને ઘણું જ લાભકારક છે, જેના કારણે અમે પણ કેટલાક લોકોને મિત્ર જણાવીએ છીએ કે આપણે આપણા જીવનમાં રમત ગમત નું ખુબ જ ઉપયોગી બનાવે. જેના કારણે પણ મોટિવેશન અને બીજાને ખુબ જ ઉપયોગી કરે છે. મ મિત્ર એ તો તારી વાત બિલકુલ સાચી માં આવે છે, કે હાલના આજના હાલના યુગમાં જે છે તે તો ખૂબ જ ઉપયોગી અને જે રોગ પ્રતિકારક શક્તિ છે એ તો અહ ઘટી જાય છે, અને જેના કારણે ઘણા લોક કો રોગો નો લાભ બને છે. પરંતુ મારે એટલું કેવાનું છે કે આપણે જયારે કોઈ સ્કૂલમાં હોય ત્યારે સ્કૂલમાં, કે પછી કોલેજમાં, કે પછી અલગ જગ્યાએ આપણે અહ મોટિવેશન તરીકે કેટલાક બાળકોને એ આપવું જરૂરી છે મિત્ર, કે આપણે આપણા જીવનમાં જે રમત ગમત છે એ ખુબ જ ઉપયોગી છે જેમ મિત્ર તમે કીધું તે પ્રમાણે આપણા આદિવાસી જે સમાજના લોકો છે એ લોકો એ લોકો ખરેખર પોતાનું જીવન ફિટનેસ બનાવવા માટે એ લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે જેમ એ લોકો જેમ તમે જેમ યોજનાઓ આવે એમાં બધા લોકો શહેરી વિસ્તારના જે લોકો છે એ કેમ કરી પાસ નથી થતા ફટનેસમાં એ એ છે કે એ લોકો ઘરની બહાર નીકળતા નથી પરંતુ આદિવાસી જે સમાજના જે બાળકો છે જે છોકરીઓ છોકરાઓ છે એ લોકો આખો દિવસ કામ કરે છે અને એ લોકો તાપમાં કામ કરે છે જેથી કરીએ લોકોનું કડક શરીર બની રહે છે જેના કારણે પોતાનું એ વર્ચસ્વ જમાવી શકે છે અને આગળ પણ મિત્ર એ ખરેખર કરી શકે છે એનું મુખ્ય એ જ કારણ છે કે ગામડાના લોકો નાનપણથી વજન ઉચકવામાં કે પછી આગળ કઈક ને રીતે કાર્ય કરતા જ હોય છે જયારે સિટીના લોકો ખાલી રૂમમાં આવીને બેસી જાય છે અને એસી ચાલુ કરી જાય છે જારે ગામડામાં એસી કશુંતું નથી એ મિત્ર મેન કારણ છે સર મિત્રો તમે મને આટલું બધું તમારો કિમતી સમય આપ્યો એના માટે હું તારો આભાર માનું છું ફરી ફરી વખત મળીશું થેકુ
હા થેન્ક યુ મિત્ર